હા, કેમ છો મજામાં?
અવાજ આવે છે મારો? હા મજામાં.
હા આવે છે.
સારું ચલો કેવું તમારી તબિયત પાણી?
બસ જો સરસ એકદમ ફસ્ટ ક્લાસ.
સરસ સરસ કઈ નઈ આતો બસ એમાં જ બાળકો રમતા તા અમારા ઘર આંગણે તો આ જે જોયું કે નાનપણમાં કેવી આમ રમવાની મજા આવતી નાનપણની રમતો પણ કેવી આજના કરતા અલગ હોતી હતી.
હા, એતો આપણી રમતતો કઈક અલગ જ લાગતી હતી એમ, બધા સાથે મળીને રમતા. જયારે અત્યારની રમતો ખાલી મોબાઈલમાં જ થઇ ગઈ છે.
હા, એ તો સાચી વાત છે. અને બાળપણ એ તો આમ જીવનનો સૌથી સુંદર સમય માનીએે છેએ આપણેે તો. અને આ સમયમાં તો, ના તો ભવિષ્યની ચિંતા હોય છે આપણને, કે ના તો જવાબદારીઓનો ભાર હોય છે, અને બાળપણની સૌ થી મીઠી યાદોમાં જો કોઈ વસ્તુ આમ સૌથી વધુ જીવંત હોય તો, તો એ આપણી નાનપણની રમતો.
હા, એકદમ એકદમ સાચી વાત કીધી. આજે ભલે આપડે ગમે તેટલા મોટા થઈ ગયા. પણ જયારે બાળપણની રમતો યાદ આવે છે, ત્યારે આપણા ચહેરા પર એક મીઠું સ્મિત આવી જાય છે. અને બધી યાદો એક જ ઝટકામાં આપણી નજર સામે આવી જાય છે.
હા, એ તો તમે આમ ઘણી સાચી વાત કીધી. અને નાનપણની રમતો પણ ખાલી મનોરંજન માટે નથી હોતી. પરંતુ જીવન જીવવાની આમ કળા પણ શીખાવતી હતી, અને એક અનોખી શાળા આપડે કહીયે તો પણ ચાલે.
હા, એકદમ એકદમ સાચી વાત કીધી.
હા, અને નાનપણ માં જીવન ખૂબ સહેલું હોતું હતું, સાંજ પડતાની સાથે જ આપડે બાળકો ઘરની બહાર જતા રહેતા, દોડી જતા મોબાઈલ, વિડીયો ગેમ્સ કે સોશિયલ મીડિયાનો કોઈ પ્રભાવ એટલો બધો હોતો નહોતો.
હા આપણું બાળપણ તો સીડીઓ, મેદાનમાં દૂર સાથે જોડાયેલું હતું, આપણી રમત તો કોઈ મોંઘા ગેજેટ કે વિડીયો ગેમની મોહતાજ નહતી, આપણા માટે તો એક નાનો પથ્થર, લાકડી નો ટુકડો, કે જૂનું ટાયર પર દુનિયા નું સૌથી મોટું રમકડું બની જતું કારણ કે એ વખતે આપડી જોડેતો, એટલે મોંઘા રમકડા પણ હતા નહી.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને ગલી, મેદાન અને શાળાનું આંગણું એ જ આપડું આમ રમવાનું સ્થળ હોતું તું, અમુક વાર તો સાંજે બાળકો સાંજ પડે અને જો એમના ગામમાં શાળા હોય તો શાળાના મેદાન માં રમવા જતા રહેે. અને મિત્રો સાથે હસતા, દોડતા અને હાર્દિક નો આમ આનંદ માનતા હતા, અને એજ સાચું સુખ હતું.
હા એ તો તમે સારું સાચું કીધું છે.
હા, અને ગુજરાત અને ભારતની પરંપરાગત રમતો આપણે લઈ લઈએ કે જેમ કે ખોખ ખો, કબડ્ડી, સાતોડ્યુ, લખોટી, ગીલી દંડા દોરડું કૂદવું, પછી પેલો થપ્પો, આંધડો પટ્ટો, સંતા કુકડી. લંગડી અને પકડાપકડી જેવી રમતો આમ ખૂબ લોકપ્રિય હતી. અને આ રમતોમાં મોંઘા સાધનોની જરૂર નોતી. પરંતુ ઉત્સાહ, મિત્રતા અને ટીમ ભાવના જરૂરી હતી.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી, બસ સાથે રમતા હોય. એટલે એક બીજા માટે આમ લાગણી પણ રહેતી.
હા, અને આ રમતોનો સૌથી મોટો ફાયદો એ હતો કે. અ શરીર ને તંદુરસ્ત રાખતા હતા, અને દોડવાથી શરીર મજબૂત બને. ચપટતા વધે, અને કસરત પણ આપણી થઈ જતી.
હા એટલે આપડે રમત માં રમત માં આ બધું જોડે થઈ જાય એટલે ખબર જ ના પડે સમય પણ પસાર થઈ જાય આનંદ પણ મળે અને શરીર પણ સારું રહેતું
હા અને આજે તો આપણેે એવી કઈ જોતા નહીં આજે જે માટે આપણે જીમમાં જતાં હોઈએ છે ને કસરત બાળકો રમતાં રમતાં કરી લેતા એ સમયે
હા એ તો તમે એકદમ સાચી જ વાત કીધી છે.
હા અને નાનપણી રમતો માત્ર શારીરિક વિકાસ માટે જ નહીં પરંતુ માં વિકાસ માટે પણ એટલી જ મહત્વપૂર્ણ હતી આ રમતો નાં લીધે આપણેે ધીરજ શિસ્ત નેતૃત્વ નિર્ણય લેવાની ક્ષમતા અને ટીમમાં કામ કરવાની ભાવના પણ વિકસતી હતી. અને આનંદ અને હાર સ્વીકારવાની તૈયારી પણ રમતોમાંથી જ શીખ વા મળતી હતી.
બરાબર છે બરાબર છે.
હા
એ ટાઈમની રમતો અલગ જ કહેવાતી ને તમે જેમ નામ લીધું સતોડુ સંતાકોકડી ગેલી દંડો ભમરડો ચોમાસું પૂરું થાય એટલે ગીલી દંડાની મોસમ આવે. લાકડી થી ગીલી ગીલીને હવામાં ફરકાવીને જેમ આપડે ક્રિકેટ રમતાં એવી રીતે રમતાં લોકો અનેને એજ આપડી ક્રિકેટ હતી. અને ભમરડાની વાત તો કેવું અલગ એને તું જેને આવડે ને એને જ આવડતું તું. હાથની આંગળીઓ વચ્ચેદોરી લપેટીને ભમડાને પછી ફેરવતા એ જાદુ જ લાગે આપણને એમ.
આમ કંઈક નવી જ કળા હતી એ રીતે રમવાની.
હા હા
હા અને આ આ રમતો તો સામાજિક જીવનનું પણ મહત્વનું સાધન હતું પડોશ ના બાળકો સાથે રમવાથી મિત્રતા વધતી નવા સંબંધો બનતાં અને સહકારની ભાવના વિકસતી આજે આમ ઘણાં બાળકો પોતાના પડોશી ના નામ પણ નથી જાણતા હોતા પહેલાં તો આખું ગામ કે આખી સોસાયટી પરિવાર જેવી લાગતી હતી.
હા એટલે કોઈ પણ ભેદભાવ વગર શેરી ના લડેક દરેક બાળક સાથે એ લોકો રમતાં હતાં. અને દરેક માં ભળી જતાં એમન‌ઇ કેઆ નાનું છે કે મોટું છે.
હા એ તો સાચી વાત કીધી તમે. પણ આજના સમયમાં સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. મોબાઈલ ફોન વિડીયો ગેમ સોશલ સોશિયલ મીડિયા અને ટેલિવિઝન ના કારણે બાળકો બહાર રમવાનું ઓછું કરી રહ્યા છે. અને ઘણાં બાળકો તો કલાક સુધી સ્ક્રીન સામે બેસી રહેતાં હોય છે. ટીવી ને ફોન ખાલી બસ એજ કરતાં હોય. એના કારણે એમની શારીરિક પ્રવૃત્તિ ઘણી ઘટી રહી છે અને પરિણામે એમને આંખોની સમસ્યા તણાવ અને અ લોનલીનેસ જેવી મુશ્કેલીઓ વધી રહી છે.
હા એટલે આજનો સમય ટેકનોલોજી નો છે. ને એટલે આજના બાળકોનું બાળપણ તો ચાર દિવાલોની વચ્ચે જ રહી ગયું છે. સ્માર્ટફોન ટેબલેટ ને પછી એટલે આજના મેદાનો ખાલી પડ્યા છે‌.
હા આજે મેદાનોમાં પણ એટલા બધા ખાસ કોઈ બાળકો રમવા જોવા મળતા જ નથી. પેલા તો કેવું કે આખું કામ બધું ભેગું મળી ને નાના બાળકોનું ટોળું થઈ ને સાંજ પડે એટલે મેદાનમાં રમવા જતા રહેતા
હા અવે ભૌતિક રમતોની જગ્યાએ વર્ચ્યુઅલ રમતો આવી ગઈ છે. જેનાથી શા શારીરિક વિકાસ પણ રોંધાઈ ગયો છે.
હા એ તો સાચી વાત છે. અને એમ કહીએ તો ટેકનોલોજી પણ ખરાબ નથી પરંતુ તેનો વધારે પડતો ઉપયોગ કરે તો એ નુકસાન બની શકે આપણા માટે અને ડિજિટલ ગેમ્સ મનોરંજન આપી શકે છે પરંતુ ક્યારેક મેદાનમાં મિત્રો સાથે રમવાનો આનંદ પણ આપી શકતી નથી એ
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી એટલે આજે આપણી નૈતિક ફરજ એ છે કે આપણે આપણા બાળપણ ના વારસા ને એ પરંપરાગત રમતોને પણ જીવંત રાખે એમ આપણેે નાના નાના ભાઈ બહેન હોય કે બાળકોને સ્ક્રીન થી દૂર કરી અને મેદાન તરફ વાળવા જોઈએ તેમને શીખવવું પડે કે અસલી મજા પબજી કે ફા ફ્રી ફાયર માં ના હોય મિત્રો સાથે રમવામાં હોય
હા અને આપણે પરંપરાબધ પરંપરાગત રમતોને ફરી જીવંત બનાવવાની જરૂર પણ છે. શાળાઓમાં રમત ગમત ને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ માતા પિતા એ બાળક કો ને બહાર રમવા માટે પ્રેરિત કરવા જોઈએ અને પોતે પણ ક્યારેક બાળકો સાથે રમવું જોઈએ.
એ તો તમે એકદમ સાચી વાત કીધી છે.
હા અને વિદ્યાર્થી તરીકે પણ આપડી આમ જવાબદારી છે કે દરરોજ થોડો સમય મેદાનમાં રમવા માટે ગાડીએ માત્ર અભ્યાસમાં જ નહી પરંતુ રમત ગમતમાં પણ જીવનનો મહત્વનો ભાગ છે. સ્વસ્થ શરીર માં જ સ્વસ્થ મનનો વિકાસ થાય છે.
એકદમ એકદમ સાચી વાત કીધી મેં પણ ઘણી વાર રમું છું મને બેડમિન્ટન રમવાનો શોખ છે તો
હા એ તો સાચી વાત છે.
અને અત્યારે રમત ગમત માં શું લોકો પોતાનું કરિયર પણ એમાં બનાવતા હોય છે મહેનત કરીને
હા એ તો સાચી વાત છે અને શા અ કોલેજોમાં અને શાળાઓમાં પણ હાલ તો શિયાળો આવે એટલે સ્પોર્ટ્સ ડે ચાલુ થઈ જાય. નવી નવી રમતો ને એ બધું ચાલુ કરી દે શાળાઓમાં એના કારણે બાળકોને શિયાળામાં કસરત પણ થઈ જાય અને પો એમનું સ્વાસ્થ્ય પણ હારું સારું રહેે.
હા એ તો તમે એકદમ સાચી જ વાત કીધી છે હો.
હા અને નાનપણની રમતો માત્ર ભૂતકાળની યાદો ન પરંતુ આપણા વ્યક્તિત્વ ના વિકાસ નો પણ પાયો છે જો આપણે આવનારી પેઢીને માત્ર મોબાઈલ જ આપીશું અને બેદાન નહીં આપીએ તો તેઓ ટેકનોલોજી માં આગળ વધશે પરંતુ જ જીવન ના ઘણા મૂલ્યો ગુમાવવી બેસે.
હા. પછી એ લોકો શું હાર સ્વીકારવી કે ફરીથી જીતવા માટે ઉભું થવું એ બધું અમને ના આવડે.
હા. અને નાનપણની રમતો, જીવનની આમ એવી અમૂલ્ય યાદો છે જે ક્યારેય જૂની થતી નથી.
હા, એ તો તમેં એકદમ સાચી વાત કીધી હા.
હા, એટલે નાનપણની તમે પેલા જ કીધું કે નાનપણની વાત આવે એટલે આપડા મોઢા પર એક, નાનું સ્મિત આઈ જાય. કેમકે એ નાનપણમાં આપડે, ઘણી બધી જ મસ્તીઓ ને એવું કરેલું હોય છે. અને એક મસ્ત સારી પણ બની જાય છે.
બરાબર છે, બરાબર છે.
અહા, અને મોબાઈલમાં તો મળતો આનંદ થોડા સમય માટેનો હોઈ શકે, પરંતુ મેદાનમાં મિત્રો સાથે જે આપડે રમીએ, મસ્તી કરીએ, એ આમ જીવનભરની યાદો બની જાય છે.
બરાબર.
અહા ને રમતો, માત્ર સમય પસાર કરવાનો માર્ગ નથી પરંતુ શરીર મજબૂત મન અને સુંદર વ્યક્તિત્વ બનાવાનો પણ આધાર છે.
હા, તો તમે બહુ સારી વાત કીધી.
હા, અને આજના બાળકોને, આમ મેદાનમાં આપડે, રમવા માટે પ્રેરિત કરવા જોઈએ.
હા એ તો સૌથી મહત્વની વાત છે બધા એ ધ્યાન જ રાખવું જોઈએ.
હા, અને સારું સારું ચલો, પછી કોઈ દિવસ વાત કરીશું.
હા, પાક્કુ પાક્કુ